આપડો અવાજ બ્રેક થઈ ગયો હતો આપણો અવાજ બ્રેક. થઈ ગયો હતો એટલે પાછસો નવેસર થી જજ વસ્તુ ઉપર આગળ વધી.
હા.
તો બાળકોને એઈ રીતે ગમે ભારતીય સંસ્કૃતિ મુજબ જે. પણ તહેવારો છે એ માણવાને ખુબ આનંદ આવે છે.
હ એ તોય છે.
અને ઇન્ટરનેશનલ લેવલે પણ બધી જ ફેસ્ટિવલ થતા હોય. હોળી છે ધૂળેટી છે નવરાત્ર્રી છે. જન્માષ્ટમી છે જન્માષ્ટમી એ ગુજરાત નું મૂળ. તહેવાર ગણાય છે નવરાત્રી છે જન્માષ્ટમી. ત છે જેમાં બધા લોકો આનંદ થી ઉત્સાહ થી ઉજવે છે આ.
હા. જન્માષ્ટમી ના તહેવાર વિશે વાત તો કરી કે આ આનંદ આવે. છે બાળકોને અને આપણને પણ
બાળકો બાળકો ઉત્સાહિત વધારે થાય છે
હા એવી રીતે નવરાત્રિમાં પણ એવું જ હોય છે જે લોકોને ગરબા ગાવાનો કે રાસ લેવાનો શોખ હોય છે એ લોકો તો નવરાત્રી ની રાત જોતા હોય છે કે ક્યારે નવરાત્રી આવે અને ક્યારે નવ દિવસ ગરબા રમેી અને એની પ્રેક્ટિસ પણ કરવા માટે લોકો છ છ મહિના માટે બહાર જતા હોય છે દાંડિયા શીખવા માટે એટલા મશકૂલ હોય છે નાચવામાં કે એને નવરાત્ર્રી આવે તો એને જમવાનું કે કઈ ખબર જ નથી હોતી કે અમારે સૂચ
સાચી વાત કરી તમે બાળકોને બહુ જ ગમે છે ઈતર પ્રવૃત્તિઓ જેમાં કે એને મજા આવે સ્કૂલ સિવાય ની જેઈતર પ્રવૃતિ થાય છે સાંસ્કૃતિક કાર્યક્રમ એમાં ભાગ લેવો પણ વધારે ગમે છે
સ્કૂલમાં તો એક દિવસ નવરાત્રી નો અહીિયાં પોગ્રામ પણ રાખવામાં આવે છે જેથી છોકરાઓ બધા તેનો પહેરવેશ પહેરી અને મનગમતો અને ત્યાં એક દિવસ ખેલાયા ની રમઝટ માણતા હોય છે
હા નવરાત્રીમાં તો બ ગુજરાતમાં બહુ મોટું આયોજન કરવામાં આવે છે હવે તો જોકે આખા ભારતમાં આવ્યો પ્રસંગ એક બહુ મોટા ઉત્સવ તરીકે જોવામાં આવે છે
હા એ તો છે જ
તમે નવરાત્ર્રીમાં શું કરો છો
નવરાત્રિમાં અમે પણ છે ને મારા પરિવારમાં મારા પતિને અને અમને પણ બહ શોખ છે અમે ખેલવા માટે અમારે જે ગ્રુપ હોય છે તે અમે જતા હોય છીએ તેના પાસ પણ નવ દિવસ ના અમે લઈ લે છીએ અને નવ નવી દસના કોસ્ટચ્યુમ પણ અમે અલગ અલગ અગાઉ પણ તૈયારી કરી લે છે જેથી કરીને અમને નવ દે નવ દિવસનાં કપડાંમાં કોઈ તકલીફ પડે નહીં પછી છેલ્લે શું થાય કે બહાર જ્યાંથી આપડે લેવાના થતા હોય કોઈ ભાડેલી કોઈ ઘર ના બનાવે પછી બધાને શોખ હોય એટલે શું કે આપડે બજારે જાય તો ત્યાં મળતા પણ નથી એટલે અમે અગાઉ પણ એની તૈયારી કરી લઈ છીએ
ઓહો તમે નવ દિવસ નવરાત્ર્રી ખેલો છો
હા હવે નવે નવ દિવસ નો પેરવેશ છે ને કપડામાં અલગ અલગ જ રાખે છે જેમ કે છોકરાઓને કેળિયા હોય કુર્તા હોય અને અમે પણ એમ ચણિયા ચોળ એ પહેરી અને એવી રીતના બધી અલગ અલગ પેટર્ન ની કે ડિઝાઇન હોય વર્ક વાળી હોય કે સાદી હોય એ બધો પહેરવે સમમે અલગ અલગ નવે નવ દિવસ પહેરતા હોય છે
ઓકે આ થઈ આપણેે નવરાત્રીની વાત અને જન્માષ્ટમીની વાત તો પછી હવે બીજા ક્યા તહેવાર વિશે જેમ કે દિવાળી છે તો દિવાળીમાં તમે શું કરો છો
દિવાળીમાં અમે ઘરે ઘરને સજાવતા હોય છીએ પેલા
આગલા દિવસે જયારે અગિયારસ થી આપણે દિવાળી ચાલુ ગણાતી હોય છે પાંચ દિવસ આપડે હોય પાંચ દિવસમાં આપણા ઘરના આંગણે આપણે રંગોળી બનાવતા હોય છેએ દરરોજ જુદી જુદી ઘરે દીવા પ્ર પ્રગટાવતા હોય છે ઘરને રોશની થી પણ જગમગાવતા હોય છે અને એકાબીજાના ઘરે પણ જાતા હોય છે
તો તો બહુ ગમતું હશે ને દિવાળી નદી કે તમે બીજા ના કરરે જઈ એના સગા સંબંધીઓને અહી ત્યાં જઈ અને મળવા જાઉં છો બાળકો ફટાક ફોડ્યો છે અને હા દરરોજ નવી નવી રંગોળી તો તો બઉુ આનંદ જ આવતો હશે ને?
હા એનો આનંદ જ કંઈક અલગ હોય છે, દરરોજ અમે છે ને રંગોળીમાં તો અલગ અલગ બનાવતા જોઈ છે. કે આજે આ બનાવી તો કાલ અમે એથી સારી બીજી કંઈક બનાવીએ. એવી અમારે નવા વર્ષ સુધી આપડે આવે હેપી ન્યૂ ત્યાં સુધી હોય છે, બનાવવાની.
તો તો મજા જ આવી અને હા ચોક્કસ ઘણી જગ્યા એ રંગોલી કોમ્પિટિશન પણ હોય છે. હોઈ છે ને.
હા હોય છે, ને એમાં પણ અમે ભાગ લઈ છીએ
વાહ તો તો તમે ઘણી જગ્યાએ ગયા હસો ને રંગોળી કરવા.
હા.
તો તો તમને આવડતી હશે રંગોળી તમને આવડે જ છે રંગોળી?
હા દોડતા તો ફાવે છે, કલર પૂરતા પણ આવડે છે.
તો તો સારું કેવાય ફટાકડા ફોડો છો તમે?
ફટાકડા અમારા બાળકો ફોરતા હોય છે, અમે ત્યાં એનું ધ્યાન રાખીને બેઠ ઠા હોય છે કેમ કે બાળકો જે અમારે નાના છે. જેથી કરીને એકા બીજા બાળકો. કોઈ આમ સળગાવતા હોય તો આપણું બાળક અહીંયા બાજુમાં ઉભું રહી ગયું હોય અને ખબર ના હોય તો આપણે તેનું ધ્યાન રાખવા બેસી એટલે અમે છે ને બાળકો નાના છે, એટલે અમે શેરીમાં એને ફોડવા માટે નીચે ઉતારી એટલે અમે બાજુમાં અહીંયા ચેર રાખીને ધ્યાન રખવા બેઠા હોય કે જેથી કરી બાળકો દાજી ના જાય અને એની સેફ્ટી માટે એકબીજાને કઈ વગાડી ન દઈએ એટલે બેઠા હોય એટલે ભલે એ આનંદ કરતા હોય છે, પણ આનંદમાં આનંદમાં એને ખબર નથી રહેતી. કે આ બાળક અહિયાંયા ફટાકડો ફોડે છે, તો આપડે છેટા ઉભા રહી અને જોઈ કે ફૂલઝડી કરે છે, કે વસલી સંભૂટિયા કરે છે, એ રીતના અલગ અલગ બધા ફટાકડા હોય એ બધા ફોડતા હોય છે, નાના બાળકો એને જોતા હોય ઠેકડા મારતા હોય. દાંત કાઢતા હોય એક બીજા આગળ પાછળ દોડતા હોય તો એનું ધ્યાન રાખવા માટે પણ આપણે એકાદા વ્યક્તિને બેસવું પડતું હોય છે. તે માટે એક જણું અમે અહીંયા નીચે બેસી અને બાળકોને મોજ કરાવતા હોય છીએ.
તો તો મજા જ આવતી હશે અને હા સાચું તમે જે કહ્યું કે બાળકોની સાળ સંભાળ રા ખતા હોય છે, કે દાજી ના જાય તો એ વાત બઉ બિલકુલ સાચી કઈ તમે. એવું બનવું જ જોઈએ કે જયારે નાના બાળકો ફટાકડા ફોડે ત્યારે મો ટા એક વ્યક્તિ જે અથવા તેની આજુબાજુમાં ધ્યાન રાખવું જોઈએ. કે એને કોઈ પણ જાત નો બીજો પ્રોબ્લેમ દાજી નહી એવું ના થવું જોઈએ
હા એ તો સાચું.
પછી બીજા કયા તહેવારો તમે ઉજવો છો?
હોળી અને ધૂળેટી પણ હોય છે.
હોળીમાં શું હોય છે?
હોળીમાં તો આપડે છે ને ગામડે શું કરે કે બધા એને ઘરે ઢોર હોય છે, એના પોદડાના છાણ ના બનાવતા હોય છે. ઈ પછી દિવસ ના છે, ને બધા ગામમાં થોડા થોડા કરી કરી અને ભેગા કરતા હોય છે. ઈ ભેગા કરી અને ગામના લોકો જે મોટા મોટા હોય સભ્યો બધા એનો એક કામ બનાવતા હોય છે, ઊચું ટેકરીની જેમ અને એ આખું છાણનું ભેગું કરી અને ગોઠવતા હોય છે. પછી એને સાંજે અમે આખું ગામ ભેગું થઈ અને પ્રગટાવતા હોઈ છી.
તો ખુજર ને એવું બધું કરતા હશો ને ઢોલ પણ વાગતો હશે.
હા ઈ બરોબર
હહ પછી દર્શન કરતા હશે કેટલાય કાચા નારિયેલ એમાં હોમતા હોય. જે પાકી જાય તે પણ ખાતા હશે પ્રસાદ તરીકે.
હા ઈ ખાવાની તો મજા જ કંઈક અલગ છે. કારણ કે અમે ખુદ પણ એમ કરેલું છે. કે જયારે એમાં નારિયળ હોમ્યા હોય ઈ નારિયલ લેવા માટે અમે એમાં એટલે કરતા હોય છે ગરમ હોય હાથ દાજી જાય એટલું ગરમ હોય પન તોય અને છે ને લાકડીના થી એના દ્વારા કાઢી અને આમ રસ્તામાં આમ થોડોક રાખે અને જબલા કે એવી કોઈ વસ્તુ દ્વારા પકડી અને ઘરે લઈ જાય. અને પછી અમે ફોડી અને ઈ પ્રસાદી અમે ખાઈને એટલે એનો સ્વાદ એનો ટેસ્ટ જ પણ કાઈક અલગ હોય છે. જે આપણે કાયદેસર નારિયેલ ખાતા હોય ઈ નારિયળ અને આ સેકલ નારિયેલ બેયમાં ફેર હોય છે.
તો તો મજા જ આવી જતી હશે અને ત્યારે લોકો નારિયળ પણ રમે છે એવું ગુજરાતમાં પ્રથા છે કે નાળિયેરે રમવું.
હા ઈ તો અમારે પેલેથી જ છે. કે ગામના બુજુર્ગો જે હતા ઈ પણ એમ હોળીના દિવસે રાત્રે જાગી અને સવાર સવાર સુધી નારિયલથી રમતા હોય છે.
સવાર સવાર સુધી?
હા કોઈ છે ને સુવામાં સમજે જ નહી. અને નારિયેલ રમવા માટે ઈ બાર ચોકમાં કે પાધર કે ક્યાં ગમે ત્યાં ભેગા ત્યાં હોય આખું ગ્રુપ હોય એમાં ઈ બેઠા હોય સવાર કઈએ પડી જાય એ કોઈને ખબર જ નથી હોતી કે હાલો આટલા વાગી ગયા તો આપડે ઘરે જાય. કે કાઈ નહીં રમવામાં એટલા મુશ્ગલ હોય કે એની રાહ જોઈને બધા બેઠા જ હોઈ.
તો તો સારું કહેવાય ને અને છેલ્લે પ્રસાદી છોડી દે. તે પણ એનો આનંદ માણે છે. બધા લોકો પ્રસાદી વેચે છે ઈ કુકરીની
હા પૌની અને ચણાની ઘૂઘરી હોય છે. જયારે હોળી પ્રગટાવામાં
ત્યારે પ્રસાદી વેચે છે. ત્યારે એમાં અ ક્યાં વ નક્ષત્રમાં વરસાદ છે તેના પરથી નક્કી કરે છે તો વરસાદનું વાવેતર કેવું થાશે, સારું થાશે કે વરસાદ કેવો રહેશે સિઝનમાં
હા ઈ જૂની રીતો આપડા બુજુર્ગોની ચાલી આવે છે કે હોળીની પ્રગટાવી ઝાર કઈ બાજુ જાય છે. કેવોક વરસાદ પાણી થાશે, આવતું વરસ કેવું આવશે, ઈ પ્રમાણે નક્કી કરે અને જી એમાં ઘૂઘરી મુયકી હોય ઈ ઘૂઘરીના દાણા કેવાક ચયડા છે ઈ પણ એના પર નક્કી થાય.